હલો.
હલો. હા બોલો જી, શું કરો છો?
કઈ નઈ કરું. તમે શું કરો?
હા હુય ગયો તો હું. તમે કોણ શા ઈ ગયો હતો હું હોઈ ગયો હતો.
હ કઈ વાંધો નહી. શું કરો છો તમે? હલો. હલો.
અવાજ નઈ આવતી. હલો.
આવે છે અવાજ.
હલો
હલો હા બોલો. દીપકને કેટલા કોલ કીધા તમે. હેલો.
હા.
હલો. આમ કેવું કે દીપક ને કેટલા કોલ કીધા? તમે. હલો.
હલો.
હલો હલો. હલો.